હા.
શું કરે છો?
બસ કઈ નઈ આ ફોન જોતી તી.
બરાબર. બબર છે તો ફોન જોઈને માથું નથી દુખતું
એવું તો થાય છે પણ હવે અલત લાગી ગય હોય એવું લાગે છે. કે રેવાય પણ નહી એનું કારણ કે કઈ હોય નહી આપડે ફ્રી બેઠા હોઈ એટલે ફોન જ હાથમાં આવે. અને એક વસ્તુ તુ ચાલુ થાય એટલે પાછું સ્ક્રોલ કરી કરીને બીજી વસ્તુઓ પાછું જોવાનું ચાલુ થઈ જાય આપડે એવું છે.
સમય ક્યાં જતો રે છે ખબર નથી પડ
સમજણ નથી પડતી, સાચી વાત છે, સાચી વાત છે, એટલે એવું બધું ચાલ્યા કરે છે, થયા કરે છે.
હા, ઘણી વાર કોઈ સારા એવા ભણવાને લઈને કે કોઈ એવા વિડીયો જોઈએ તો સમજ્યા કે બરાબર છે, પણ આ તો ઇન્સ્ટાગ્રામ ને આના ચક્કરમાં જો આપણે એક રીલ જોઈએ છે ને તો કલાકો ના કલાક ક્યાં જાય છે ને એનું કંઈ ભાન જ નથી રહેતું.
સાચી વાત છે અને વળી એની જે આખી રચના જ એવી રીતના કરવામાં આવી છે કે સિસ્ટમની કે આપડે છે ને એની અંદર ફસાયેલા જ રહીએ એમા, આપડે ચાહીએ બી કે મૂકી દઈએ પણ ના મુૂકાય એવું છે.
એક પછી એક ચાલુ જ થઈ જાય
ચાલુ થઇ જાય એ સાચી વાત, હમ્મ, હમ્મ, સાચી વાત. છે અને બાળકોમાં તો આની જે અસર જોવા મળે છે, આપડે જયારે નાના હતા અત્યારે તો બાળકો પાસે પાંચમા છઠ્ઠા ધોરણથી ફોન આવી જાય છે. પાંચમા છઠ્ઠા ધોરણમાં તો મને તો ફોન યાદ જ નઈ, મેં તો પેલો કીપેડ વાળો જોયો તો.
અરે મેં પોતે ટચ સ્ક્રીનવાળો ફોન તો દસમાં અગિયારમાં માં હતા ને આપડે ત્યારે જ્યારે કોરોના કાળમાં આપણને આપવામાં આવતો તો ને ભણવા માટે ઓનલાઈન ક્લાસ માટે, ત્યારે મેં ફોન અડી તી.
મારે પણ એવું છે મેં પણ કોરોના કાળમાં જ ફોન હાથમાં લીધો તો ટચ સ્ક્રીન વાળો તો અને એ વખતે ના છૂટકે લેવો પડ્યો તો, કારણ કે ક્લાસીસ જે હતા એ ઓનલાઈન થઈ ગયા તા એટલે, બાકી આપણને તો એ વખતે પણ કદાચ ન મળત એના તા પન મોડા મળત, કોલેજમાં મળત અને પોતાનો ફોન તો મેં કોલેજમાં લીધો.
સાચી વાત છે.
અને થાય છે એવું કે બધી જે આપણે સારી રીતે ઉપયોગ કરીએ ને તો સારી રીતે આપણે કામમાં લાગી શકીએ, પણ સારી જેટલી વસ્તુઓ છેને એના કરતા વધારે તો પહેલા આપણે ખરાબ વસ્તુઓમાં ખરાબ તો આપડે આપડે બનાઈ દઈએ છીએ એવું ના કહી શકાય, આપડે દુરુપયોગ ઉપયોગથી પન અ એ જે દુરુપયોગ છે એ પેલ્લા થઈ જાય છે, એવી બધી એપ્સ આવી જાય છે, એવા બધા વ્યસનો યુક્ત બધી વસ્તુઓ દેખાઈ જાય છે. એક પછી એક જે આપણા માઈન્ડને પકડી જ રાખે એવી બધી વસ્તુઓને અને ખાસ કરીને બાળકોમાં
હા, એ જ છે અને આપડે જોઈએ ને તો એક કલાકથી વધારે જો ફોન વાપરી લીધો હોય છે ને તો પછી આપડુ મન ચીડચીડયું થઈ જાય, થાક લાગી જાય, કશા કામ કર્યા વગર કંટાળો આવે એવું બધું થાય છે.
સાચી વાત છે, સાચી વાત છે અને એક તો એમાંથી જે અ કિરણો આવે છે, એના લીધે અત્યારથી નાના નાના બાળકોની અંદર જે ચશ્માનું પ્રોબ્લમ છે એ અત્યારથી જ ચાલુ થઈ ગયું છે, મને ખુદ બહુ નાનપણથી જ ચશ્મા છે, જોકે હું તો ફોન યુઝ નથી કરતી તો પણ મને છે, તો અત્યારના બાળકો તો ફોન વાપરે છે, તો એ લોકોની તો શું હાલત
અને એનાથી મનનો વિકાસ રૂંધાઈ જાય છે, એ લોકોનામાં અત્યારે દિવ્યાંગ બાળકો બની જાય છે, એ લોકોનું મગજ કામ જ નથી કરતું, એ લોકો ને જો ક્રિટિકલ થિંકિંગ મેમની વસ્તુ જે છે ને એ એમનામાં વિકસી જ નથી, એ અને એ લોકો ઇન્સ્ટન્ટ અવે ફોનના આગળ સોલ્યુશન શોધતા રહે છે.
સાચી વાત છે, સાચી વાત છે, જે વસ્તુ કોઈ બી વસ્તુ હોય એનું સોલ્યુશન એ લોકોને એક જ દેખાય ફોન પેલ્લા આપડે કેવું હતું કે આપડે વસ્તુઓ જે છે સમસ્યાનો ઉકેલ જે છે આપડે આપડી સમજ શક્તિથી લાવવાનો હતો. અત્યાર કેવું છે કોઈ પણ સમસ્ સ્યા એમની આગળ આવે એટલે એમને એક જ વસ્તુ આવે ચેટ જીપીટી કરીએ, યા તો ગૂગલ કરીએ, યા તો આ એપમાં જઈએ, યા તો પેલી એપમાં જઈએ, તો પોતાની જે વિચારવાની શક્તિ છે એ ઓછી થતી જાય છે એવુ થાય છે.
સો ટકા સાચી વાત છે ને હવે એવું બની રહ્યું છે ને કે બાળકો નાની ઉંમરમાં પણ મોટા બની રહ્યા છે, જે વસ્તુનું જ્ઞાન આપણને એક સાચી ઉંમરે આપણને થવું છે એ લોકોને હવે નાની ઉંમરમાં જ અ કે ને કે નવી નવી ફ્રેન્ડશી પણ ઓનલાઈન ચેટિંગના જમાનામાં, એ તો એ લોકો બો ખોટા રસ્તે અત્યારે દોડી રહ્યા છે. જે વસ્તુ એમના માટે છે જ નહી.
સાચી વાત છે, સાચી વાત છે, તો અત્યારના અને પાછું કોઈ મોટા ભઈ બેન કે ઘણા મોટા કે એટલે એમને એવું લાગે કે ટોકે છે કે કે છે અને ચીડિયાપણું અને ગુસ્સો અને એ બધું તરત એકદમ કેવાય ને અધીરાપણું એમ એમનામાં આવી જાય છે, ધીરજ તો રે તમે નાના બાળક પાસેથી અને એમાં થોડો ઘણો મને લાગે ત્યાં સુધી મા- બાપનો પણ વાક છે, કારણ કે બાળક જે છે નાનપણથી જ અત્યાર તો મા- બાપ એને મોટા પાંચમા, છઠ્ઠા ધોરણમાં જવા દો, એક નાનું બાળક જે હોય એ ખાતું ના હોય તો એને ફોન પકડાઈ દે કે ચલો શાંતિ એ ખાશે એમ કરીને લત લગાડ દે પછી જયારે તમે એ નાનપણથી જને એ એક તો ડોપામીન નામનું કેમિકલ આવે એના લીધે એ મનને પકડી રાખે પછી તમે જેવું લઈ લો ને એટલે એનામાં એ ડોપામીન કેમિકલ રિલીઝ થવાનું બંધ થ થઈ જાય એટલે તરત એકદમ અધીરા પણ થઈ જાયને ગુસ્સે થઈ જાય નાના બાળકને કઈ સમજણ ના પડે તો પણ એની જોડથી ફોન લઈ લઈએ તો એ પછી થોડું
એટલે છોડ હોય નાનો એને માડી જેમ ઉછેરે ને એ મોટો થાય તો એમાં બાળક નાનું છે તો એને એના મા બાપ જે રીતે રાખશે ને પહેલેથી એ પરિસ્થિતિમાં જ બાળક મોટું થશે પણ હવે એનો કેવું છે કે આ યુગમાં મા બાપને પણ સામે એટલા પ્રયત્નો કરવા હોતા નથી કે મા બાપને પણ એવું એમને પણ એવું લાગે કે ચલો રડે છે તો ફોન પકડાઈ દઈએ શાંત થઈ જાય તો એટલા એમના પ્રયત્નો ઓછા કરવા પણ એવું નહી હોતું અને તમે જોવું હશે ને તો ફોન એ બાળક માટે સર્વસ્થ જે એનો મા બાપ છે એ જે એનો ફ્રેન્ડ જેના ભય બીન બધું એ ફોન જ છે પોતાની જાતને સ્વતંત્ર સમજે છે ફોન હવાથી
એ પણ સાચી વાત છે અને ફોનમાં એ શું જોઈ રહ્યું છે શું નથી જોઈ રહ્યું એનું સુપરવિઝન તો મા બાપે રાખવાનો સવાલ નથી આવતો કારણ કે મા બાપ પોતે મન લાગે ત્યાં સુધી અમુક તો ફોનમાં ફસાયેલા હોય છે કે બાળક શું કરે છે એમને ખબર જ નથી હોતી હવે એક સિમ હા એક સામાન્ય વસ્તુ છે કે બાળક શાળાથી કે કોલેજ થી ઘરે આવે એટલે એને એની જે વાતો હોય એ કેવી હોય કે આમ કર્યું તેમ કર્યું પણ પછી મા બાપ જ જો ફોનમાં વ્યસ્ત હોય તો એને પણ સમજાઈ જાય કે આપણે કરવું હોય તો આ રીતે થાય બધું ફોનમાં જ થાય
સાચું નહ માનું પેલા ના જમાનામાં કેવું હતું કે જમવાનું રાતનું જમવાનું વાળું કરી લે ને એ પછી ઘરના પરિવારના સભ્યો ખાટલે બેહીને વિચાર કરતા કે આજના દિવસમાં ક્યાં શું ખરાબ થયું ક્યાં શું સારું થયું આપડે શું કરવું તો એ પરિવાર વચ્ચે સ પોતાને હળી મળળીને કરતા હતા પણ હવે કેવું થઈ ગયું જમ્યા જમતા જમતા ફોન અને જમ્યા પછી દરેક મા બાપ એમના ફોન લઈને બેસ બાળક એમનું ફોન લઈ જાય કોઈ બીજાને કોઈ પ્રશ્ન જ ન કોઈ એકબીજાને કોઈ વાતની ચર્ચા જ નહીં કે કોના જીવનમાં શું ચાલી રહ્યું છે તો એ એક ઘરમાં હોવા થી ત્રણ ખૂણામાં કે ચાર ખૂણામાં બેઠા હોય છે પોતાનો ફોન લઈને
સાચી વાત છે એ તો તમારી સો ટકાની સાચી વાત છે અને એને લીધે છે, ને મનમાં, દિલમાં બંનેમાં પોતાના જે વાલીજનો હોય પોતાના મિત્રો હોય પોતાના જે લોકો હોય એના પ્રત્યે દૂરીઓ આવતી જતી
એમાં એવું થાય છે કે ઘરના જોડે થી દૂર થઈ જાય અને પારકા લોકો જોડે જે એના ફોનમાં હોય છે ને એના જોડે વધારે આત્મીયતા કરે લે છે
હા એ પણ સાચી વાત છે અને ખરેખર જોવા જઈએ ને તો આ એક વ્યૂ ાર્ડ જેવું છે કે જેમાં ફસાતા જઈએ તો ફસાતા જ જઈએ એમ પછી આગળ આપણે નીકળી જ ના શકીએ અને એનું કોઈ એવું લાગે એક વખત એક, એકની એક જે પ્રક્રિયા જે છે એ કેટલાય વર્ષો સુધી બાળક જે છે ફોનમાં કેટલાય વર્ષો સુધી બસ સંકળાયેલું જ રહે, પછી જયારે એને સમજણ પડે ને કે, અચ્છા મારે તો મારુ કરિયર બનાવવાનું હતું, મારે તો જિંદગીમાં કઈક કરવાનું હતું. ત્યાં સુધી કેવું થાય છે? જયારે એ અસલ જિંદગી માં જયારે બહાર આવે ને, ત્યાં સુધી બહુ મોડું થઈ ચુક્યું હોય છે. પછી એના લીધે જ અમુક બાળક જે છે, એ ડિપ્રેશનમાં જ ત્યારે અમુક જે બાળકો હોય બસ આશા છોડી દે જિંદગીની એવું થઈ જાય છે.
હા!
અને ફોનમાં ત્યાં જો પેલા બધા છોકરાઓ રમતા હોય છે ને, પબજી ને એ બધી ગેમ્સ
હા!
એનો તો ત્રાસ છે.
ઘણા મા, બાપે આ ગેમ ના ચક કવે ના બાળકો ગુમાવ્યા છે. ઘણા લોકોએ આત્મહ્યા કરી છે. કોકે દેવું કર્યું છે, કો કોના ઘર લૂંટાઈ ગયા છે, શું નથી બન્યું?
ખરેખર! કેટલું આમ બાળક જે છે, એ કેટલી એની માનસિકતા જે છે એટલી રૂંધાઈ જાય છે. એમાં કે આવા આવા પગલા લેવા માટે તૈયાર થઈ જાય છે. એટલી હદે ફોન જે છે, અત્યારે કેહેવાય ને કે અ ફોન આપણી સુવિધા માટે હતો એક તો પણ, હવે એ જેટલી સુવિધા નથી આપી રહ્યું, એટલું તો નુકસાન કરી રહ્યું છે.
સગવડતાની જગ્યાએ અગવડતા વધી ગઈ છે.
પ્રશ્ન ઉભો થઈ જાય કે, ટેકનોલોજી નુકસાનકારક છે કે, ફાયદાકારક છે એમાં નુકસાન નુકસાન વધારે, અને મને લાગે ત્યાં સુધી એક જે છે આપણા ઉપયોગ પર પણ આપણે આવે, કે કઈ રીતે આપણે ઉપયોગ કરીએ છીએ, કદાચ આપણને ઉપયોગ કરતા નથી આવડતો.
એ તો વપરાશકર્તા પર આધાર છે ને, કે તમે એનો વપરાશ. કઈ રીતે કરો છો? તમે એનો ગુલામ બનો છો? કે એને તમારો ગુલામ બનાવો છો.?
એ પણ સાચી વાત છે. સારું સારું હા. મેં પણ હવે મૂકું અને કઈક વિચારુ કંઈક સારું કરવાનું.
હા. !
હમ! સારું ચલો મળીએે.